હા
અરે એકદમ એકદમ મજામાં. જમીન લીધું.
હા મે તો જમી લીધું.
હા મારું બાકી છે રે મારું શું કેવાય જરા કસરત કરવાની છે હજી થોડીક કસરત કરી લઉ પછી કરું કે મને યાદ આવ્યું આપણેે ગયા ત તને ખબર છે ગણપતિ ના ટાઈમે
હા હા યાદ છે આપડે ને આપણેે ગણપતિ જોવા ગયા હતા ને આપડે અહીયાં આપણે ભીવબુરી હા હા હા હા સોરી હા હા બરાબર
હા પિછલા વર્ષ આપણેે ગયા ત
હા હા બરોબર બરોબર બરોબર હા યાદ છે આપડે આપે આપડે અહીંયાથી ઘરે જ આપડે કેટલા બપોરે એક વાગે નીકળ્યા હતા આપડે જવા માટે
હા હા મસ્ત બધા જમીને નીકળ્યા હતા પેલી ટ્રેન પકડી હતી જે પણ આપણા માટે
હા એકચુલી આપડે પેલા ચિમસબુક જવાના હતા પછી આપડે મિત્ર લોકોએ ડિસઇડ કર્યું. કે આપણે ચેંજપોકલી ના જગ્યાએ આપણેે જશું ખેતવાડી કેમ કે ત્યાં બહુ બધા જોવા પણ બઉ મળશે એટલે પછી આપડે આપણે પછી દાદર સ્ટેશન ઉતરીને પછી આપણે ટ્રેન બદલી પછી આપડે લોકો ચર્ચ ગેટ ચર્ચ ગેટ ગયા હતા.
હા હું ઈ ભૂલી જ ગયો હતો બોલ મને ખબર જ ના પડી કે આપડે બીજું સ્ટેશન બીજા સ્ટેશન ઉપર ગયા તા
ખેત વડી ગયા હતા કે આપડે ત્યાં બઉ બધા ગણપતિ છે કે આપડે ત્યાં ગણપતિ ને શું તો આપણે એ બહુ બધા આપણા થી મજા આવશે અને ત્યાં ટાઈમ પણ સારો આપણો વીતાવશે આપણે
હા ઈજ ઈતો સૌ શું કેવાય સૌથી સરસ અને સારું ભગવાન નું ઓલું હોય ને દિવ્યતા આપણને મહેસૂસ પણ થઈ હતી.
આપણું જીવનનો થોડોક સારોમાં સારો આપણે જે નિર્ણય લીધો હતો એયા તો
હા એઈ જ કેવું સરસ હતું ઈ મને તો હજી પણ આપણને રિકક્ષા જ નથી મળતી એક પણ જવા માટે ત્યાં
હા એ તો છે આપ આપણે શું આપણે ટ્રેન બદલી કરીને આપણે પાંચ વાગે ત્યાં પહોંચ્યા હતા પછી આપણેે લોકોએ પાંચ વાગ્યા થી લઈને નવ વાગ્યા તા આપણે પછી ગણપતિ જોયા તા આપડે બહુ બધા
હા હા હા હા હા
હમ આપડે લોકો કેટલા બધા લાઈન માં ઉભા રહ્યા હતા ખબર છે. કેટલી મોટી મોટી વિશાળ કેટલી મોટી મોટી વિશાળ મૂર્તિઓ હતી કે આટલી મોટી મોટી મૂર્તિઓ આપણને ઓલું વિશ્વાસ જ નતો થઈ રહ્યો કે તારો અવાજ ન આવી રહ્યો
હા હા બોલ બોલ
અરે જરાલું નેટવર્ક મા‌ અવાજ નથી આવી રહ્યો.
હા બોલ
અરે કેટલી મોટી મોટી વિશાળ મૂર્તિઓ હતી ચાલીસ ચાલીસ ફૂટ ની એવી લાગી રહ્યું હતું. કે આટલી મોટી આ લોકો મૂર્તિ બનાવી
હા એ ઈજ અરે આપડે જે શું કેવાય? એટલી સરસ અને દિવ્ય મૂર્તિઓ પેલા નથી જોઈ મેં તો નથી જોઈ.
હમમ એતો છે એ તો આપડે ક્યારેય જોયું નથી આટલી મોટી મોટી વસ્તુ મને વિશ્વાસ ધરવ ઉપર થી એવી એવી મૂર્તિઓ હતી કેવું લાગી રહ્યું હતું કે પૂરા ભારતમાંથી વધારે મોટી મૂર્તિઓ કયા હશે ની. પચાસ પચાસ સાયઠ ફીટની મૂર્તિ કોને કહેવાય ને ઉપરથી આટલી બધી બાર બાર બાર પંદર પંદર મૂર્તિ હોય એટલે ચાલીસ ચાલીસ ફીટની એક જ નાનકડી ગલી માં ઈ એટલા બધા નાનકડી ગલીમાં લોકો કેવી રીતે લાવે એ ખબર જ નથી પડી.
હા ઈ જ અને ઈ પણ આપણા મુંબઈ માં આટલી કંજેસ્ટ જગ્યા છે આટલી નાની નાની ગલીઓ છે આટલા લોકો રે છે એના વચમાં પણ આટલી મોટી મૂર્તિઓ કેવી રીતે
એ તો તારી વાત એકદમ બરોબર ઈ તો ખબર જ ના પડી કે આટલી એ લોકો એ કર્યું કેવી રીતે.
હા એજ ને.
હમમ એ તો છે એ તમારી વાત બરાબર છે. મને હજી યાદ છે કે આપડે દર્શક માટે લાઈનમાં આપડે કેટલા અડધો કલાક તક ઉભાતા. ત્યારે આપણો નંબર આવ્યો તો.
હા યાદ છે મને આપડો એક મિત્ર કેતો તો કે આપી દઈએ પાંનસો રૂપિયા આપણને જવા દેશે. તે જવા દેશે પણ પછી આપણને યાદ ઘરે જવા માટે પૈસા નય રેય કેમ કે આપણે પેલા જ નાસ્તો કરી દીધું થોડક. સાંજ થઇ ગઈ તી એટલે
હા તારી વાત બરાબર છે એ તો છે હવે હું શું કર્યું હતું કે આપણને પછી એટલે એવું પણ નોતું ને કે અગર તમે પૈસા આપો તો તમને બધા જેટલા પણ આ ગલી માં ગણપતિ જે બધા નું એક્સેસ મળે એ તો ફક્ત એક જ ગણપતિ ગણપતિ માટે હતું ને અગર એક જ પાસ અગર હોત જે બધા ગણપતિ એ ના દર્શન માટે હોય તો આપડે એક વાર ખર્ચવાનું સોચીએ પણ અગર આવી રીતે આપડે એટલી મોંઘી રકમ આપડે આપશું તો પછી આપડે ઘરે જ નય જવાય પછી આપણેે તો
હમમ સાચી વાત છે પણ ત્યાં આપણે આપણે રોજ ખવાએ છીએ. આપડે તો ખાલી શિક્ષક છીએ, શિક્ષક નય શું. કેવાય સ્ટુડન્ટ છીએ હમણાં વિદ્યાર્થી છીએ હા.
એ તો બારી બાકી છે ભાઈ તને ખબર છે આપડે પછી આપણે એક લાઈનમાં ઉભા તા. એક કલાક તા આપણે એક લાઈન માં ઉભાતા પછી આપડે એ લોકોએ લાઈન છોડી દીધી તી. પછી આપણે એક મિત્ર એ કીધું કે ના ના આપડે લાઈન માં ઉભા રહીએ આપડે પેલું કર્યું છે તો આપડે ને દર્શન મળી જશે પણ પછી આપણે લાઈન છોડી દીધી.
હા.
હમમ પછી આપડે એના બદલે બીજા બીજા ગણપતિ જોવા ગીતા જેમાં આપડી લાઈન તરત જ ફટાફટ લાગી કેમ કે ત્યાં બે દ્વાર હતા ને એટલે એક દ્વાર થી જઈ રહ્યા હતા એક દ્વાર થી આવી રહ્યા હતા.
હા ઈ તો હતું જ.
ઈ ઈ તો અલગ જ હતી એની વાત તો
સાચી વાત છે ઉપરથી શું કેવાય બધા ગણ ગણ ગણપતિ ના મંડપના અંદર કેવી મસ્ત એકદમ સુગંધ આવતી તી અગરબત્તીઓની એવું લાગતું હતું કે આપડે શું કેહેવાય અહિયાં ફૂલ ફૂલ ખીલી ગીયા છે.
એ તો વાત તારી સાચ જી ભાઈ ઈ તો ઈ તો વાત જ અલગ છે ભાઈ આજુબાજુમાં સુગંધિત ફૂલો અને જે પણ આ બધી અગરબત્તીઓની જે પણ આ જે સુગંધ જે એનાથી તો એકદમ મજા આવી ગય ને ખબર છે વરસાદ પડડ્યો ને પછી ભીંજાય ગયા તા આપડે.
હા ઈ તો હર વર્ષ નું હોય જયારે પણ બાપા આવે વરસાદ વરસાદ.
બાપુ બાપા હા તારી વાત બરાબર.
હમ્મ
નાસ્તો કરવા ગયા હતા આપણેે ભૂખ લાગી ગઈ હતી આપ ચકી વાડા પતા હતા આપડે તો.
હા હા સારું આપણેે પાંચસો રૂપિયા ના પણ નહી તો પછી એ ખાવા જ પણ નહી.
ખાવા પણ ના મળેત ને આપડણે ઘરે પોહોંચત કેવી રીતે પણ આપડે મોટો પ્રશ્ન અહી ઉઊભો થઈ જત પછી આપડે લોકો એ પછી આપડે લોકો એ દર્શન કર્યા પછી આપડે લોકો ખબર છે જતા વખતે તે આપડા એક મિત્ર ના સો રૂપિયા ખોવાઈ ગયા હતા.
હા હા એ બીચાર
હમ્મ એના તો સો રૂપિયા ખોવાઈ ગયા હતા એને લાગ્યું કે હવે ઘરે કે રીતે જશે પણ એના મિત્ર એ પછી એને મદદ કરી આપડા મિત્ર એ ક્યાલે પછી મને આપી દેજેર નથી.
એ જી તો છે જ આપણે મિત્ર છે એ તો કરાય જ એકબીજા માટે
હમ્મ એ તારી વાત તો સચીજ એ તો ઈ. પછી આપડે પછી મરીન ટ્રાવેલ ગતા જતી આપડે.
હા એ તો સૌથી મસ્ત હતું બાપ રે
હા ઈ તો ઈ તો ભૂલી નઈ શકું તો એટલું મસ્ત હતું.
હું પણ નહી ભૂલી શકું બઉ મસ્ત હત
હા ઈ પછી આપડે કેટલા આપણે રાતના બે વાગ્યા તક આપણેે ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા ટ્રેન આવી જ રહી.
ના ઈ છ આપડે મરીન લાઈન્સ પર જ એટલું બેઠા હતા કે ટ્રેન જ વય ગઈ હતી. અને પેલી ટ્રેન સવારની ચાર વાગ્યા ની હતી તો આપડે વેઇટ કર્યું હતું ચાર વાગ્યા સુધી.
ઈ તારી વાત વાચી છે ભાઈ કપડે ચાર વાગ તક સવારે વેટ કર્યું પછી આપડે વિચાર કરું કે કામ કરીએ હવે આટલા કલાક થયા જ ગયા જએ તો આપડે પછી થોડું ફરી ને પછી આપડે સવારે જયારે પેલી ટ્રેન આવશે એમાં બેસી જઉશું પછી આપડે સવારે પછી ટ્રેનમાં આપણે બેસીને આવતા રહી જાયએ આપડે
હા ઈ જ કરવાય ને પછી બીજું શું થાય આપણા પાસે ગાડી તો છે નહી આપે ગાડી
અતારે બરાબર છે એ તો તારી વાત સાચીછ આપડે સ્ટેશન પર બેઠા હતા અને બારે પછી આપણે ત્યાંના મરીન ડ્રાઈવસ ના લોકડ ગણપતિ આપે જોવાવા ગયા હતા આપડે.
હા યાદ છે મને એ પણ બહુ મસ્ત હતા મરીન ડ્રાઈવ સારા જા મસ્ત
હા ઈ તો એની વાત એની વાત જ અલગ છે એ આપડું ઈ સારું પછી જેવી રીતે સવાર ત્યાં પછી આપડે ટ્રેન પૈકડી પછી આપડે આપે ઘરે આવી ગયામાં તો સવાર આજ છે આપડે સવારે આઠ વાગે હું ઘરે પહોંચ્યો હતો તો.
હા યાદ છે મને કે આપડે સવારે વેલા પોહોંચ્યા હતા ને ખબર તો સ્ટેશન થી આપણને સનરાઈઝ દેખાતો તો સ્ટેશન ના
હા અરે ઈ તો ઈ તો આપડે ભૂલી કરી શકશું એના તો આપડે કેટલા ફોટો ને બધું આપડે છે ભાઈ ઈ તો યાદગાર છે ભાઈ. ઈ સવારે પછી આપણે ઘરે પહોંચ્યા હતા ત્યારે તો ફૂલ થાકી ગીયો તો પછી સુઈ ગયો હતો પછ તો સાંજે હતો પછ તો.
હા એ મારા સાથે પણ એવું જ થયું હતું બોલ હું સીધો આવ્યો ઘરે કંક નાસ્તો કર્યો અને પછી સુઈ ગયો આપડે રાત્રે સુતા નતા પૂરું ફરતા જ હતા.
એ તો બરાબર છે ભાઈ પગે દુખી રહતા પછી આપડે વિચાર કરું કે હવે સુઈ જશું આપડે પૂરી રાતની થકાન ગાડી લેશુ તો પછી થઈ જશુ. હમ હું વિચાર કર્યો હતો કે આપડે આ વર્ષે પણ જઈએ ફરીથી મજા કરવા પણ આપડણે આ વખતે રાત ના જઈએ અને આપડણે પૂરી રાત આપડણે બીતાવીએ એટલે આપડને કઈ ઓધું ના થાય ને શાંતિ થી બધા ગણપતિ દર્શન થાય
હા પણ આપડે આ ગ શાંતિ દર્શન તો થઈ જ ગયા ત આટલા સરસ
તો તારી વાત બરાબર છે ને એ તો એની તો વાત જ અલગ છે એ તો એની વાત
હા એહી પણ આપણને ફ્રીમાં આટલા જલ્દી અને સરસ દર્શન થઈ ગયા એકમાં જ સ પ્લી થ આપણને
હમ એ તો છે તારી વાત એક ગણપતિ ના એમનો મેનેજમેન્ટ નો વાક હતો તો ભ કે આટલી બધી લોકો એ ભીડ કેરીને લોકો એ બરાબર એને સંભાળળ્યું નહી
સંભાળ્યા ન હા
પણ હવે ઠીક છે હવે શું કરશું હવે આપણેે પણ એજ છે ને કે બધા ગણપતિની ખાલી મૂર્તિઓ અલગ અલગ છે પણ ભગવાન એક જ છે ને આપણે
સાચી વાત કીધી એક
હમ ઘરી વાળ બરાબર છે હમ ચાલ ઠીક છે હું શું કર્યો હતો કે આપણને મને ત થોડું કામ છે હું ત થોડીક વાર પછ ફોન હા ટિકચલ દ્વારા કસરત પડતા હું ટિકચલ દ્વારા બાય